હેલો કે
હલો કેમ બસ હું પણ મજામાં છું તમે કેમ છો
સમય પણ બી મજા આવે શું કરતા હતા
બસ કઈ નઈ ઘરનું કામ કર્યું હવે ફ્રી પડી
સાાચી વાત આપને કે નવા દિવસે રોજ ઘરનું કામ જ છે ને
હા
હમ હમ બોલો આજને શું છે ટોપિકસ આપણે
અચ્છે મેં કીધું આપણે સારી આદતો વિશે થોડીક વાત કરીએ
સાચી વાત હ જીવન મે સારી આદવઓ આદત રાખવી બી જરૂરી છે આપણે બહુ મહત્ત્વપૂર્ણ કહેવાય છે હાચી વાત કે નહી
તો જ આપડે ભવિષ્ય બનાવે
સાચી વાત હ
અને સારી આદતો રાખવી પણ ખૂબ જરૂરી છે કારણ કે આજ લ બાળકો પણ આપને જોઈને જ કંઈક નવું શીખતા હોય છે એટલે જો આપડે જ સારી આદતો રાખીશું તો જોઈને પાછળ બાળક પણ આપડે જેમ કરશે
સાાચી વાત ચોક્કસ જેમ આપણે કરીએ ને તો બાળક બી આપણે એવું જ કરશે ને જોઈએ ને
હા જેમ કે આપણેે આ આપડે હા બોલો હા કેમ કે આપડે જો સારી આદતો રાખશું તો એ આપણા માટે જરૂરી છે અમુક વાર આપડેજ અ બાળક ને અ શીખવાડવું નથી પડતું, એ બધું આપને જોઈને શીખે છે. એટલે આપણે હાથ જોઈ, હાથ ધોઈને જમવા બેસવું, આ હાથ સાફ રાખ વાર દરરોજ નાહી લેવું, વાળ બરોબર ઓરવવા, ક કપડા વ્યવસ્થિત ચોખા પહેરવા, એ બધી સારી આદતો કેહેવાય. તો બાળક પી આપણને જોઈને એવું બધું શીખવાનું છે. એટલે સારી આદત રાખવી પણ જરૂરી છે, આપણા માટે અને બાળક માટે પણ. અને આપણા શરીર માટે પણ એટલું જ જરૂરી છે.
હાચી વાત હે. ને સારી આદતો હા જેવો આપણે ઘરમે બધાને જોડે સરે સારા તરહ થી વાત કરીએને, ભલે ગમે તે જેનાથી મોબાઈલ ઉપર વાત કરીએ. ગરમે આપણે છોકરો સંગાતે વાત કરીએ, આપણે ધીરજ વા રાખવી પડે, ઓર સાંત મેં વાત કરવું જોવે, ઉછી અવાજ મે નહીં. મીઠી, મીઠી, મીઠી વાણી માં આપણે વાત કરવી જોવે છોકરો સંગતે.
હા, એ પણ તમે એકદમ સાચું કીધું. હા, કે આપણેે કોઈને આપણાથી દુઃખ લાગે એવું આપણે ના બોલવું જોઈએ. ઊંચા આવાજે વડીલો સામે ના બોલવું જોઈએ, એ પણ એક બધી સારી આદતો છે.
ને જેમ આપણે ઘરમાં મોટા, હા છે જેમ આપણે ઘરમાં મોટા રહેત તો હોય, સાસુ હોય, સસુરા હોય, જેઠાણી એની તવે, એના જોડે આપણે અચ્છી તરસે વાત કરવી જોઈએ ને, તો છોકરા બી શીખે કે મારી મમ્મી દાદા ન દાદી ની સાથે એવી તરતી વાત કરતી હતી, તો આપણેબી એવી તરતી વાત કરવાની.
ને માન રાખું જોઈએ, એ ભલે આપણે ગમે તે કામમાં કી કીધું હોય, તો આપણે નહીં આવતો હોય, ને તો એના જોડે શું કવાનું કે હા મે કરી લઈશ, એવું કોઈ દારે ના ના ના પડાય, કે મને તો નહીં આવતો, એવું જ કહેવાનું કે મેં કરી દઈશ, તો આપણે એ ઈ વાતને કેવો આપણો માન વળે છે. ના આપણે જીવનમે સારી આદતો જીવનમે સારી આદતો રાખસ, રાખીએને, તો જીવનમાં આપ આપડે કોઈ દાડે એક મુસીબત ના આવે.
હા, અને સા સારી આદતી છે જ આપણું વ્યક્તિત્વ દેખાય ને લોક કોને કે આપણી આદતોથી જ માણસો આપને ઓળખે કે આ કેવો છે. અથવા તો આપણને કોઈ એમ કે, કે કેવી છે એમ આપણી આદતોથી આપણી ઓળ ખાણ બને છે એમ.
ખાણ બને છે, હાચી વાત હે, કે કેનેું કે કેની છોકરી છે? એની છે, કેની ઘરવાળી છે? એની છે, તો એનું બી નામ રોશન થાય. જીવનમે. ને આપણે જીવન મે ગમે તે મુસીબત આય તો ઓબી જુ કોઈ દાડે જુઠ્ઠું ના બોલાય, જેવી વાત હોય ને એવી વાત કહી દેવાની આપણે.
હા સાચ ચુ કીધું
આપ એક એક જૂઠ બોલીએને, તો સો જૂઠ આપણા પકડાઈ જાય. ત્યારે તું, એના એનાથી સારું આપણે સચ્ચ બોલવાનું ને. કોઈ દાડે જૂઠું ના બોલાય, હાચીસ વાત હે ને, તો જીવનમાં આપડો. કોઈ દળો મુસીબત ના આવે.
હા સાચું કીધું, અને જો આપડે બાળકોને એ બધી આ સારી આદતો શીખવાડશું. તો એના અ જીવનમાં એ લોકોને ઘણું બધું ઉપયોગી બનશે, જેમ કે વહેલા ઉઠવું, રોજ વાંત ચવું, એક્સરસાઇઝ કરવી, કોઈ આપ આપણને મદદ કરે તો એનો આભાર માનવાનો પૈસા બચ બચાવવા ના બધી સારી આદતો છે આપણે બાળકોને શીખવાડવું જોઈએ કે કેવી રીતે આ બ બઘી સારી આદતોથી આપણને પણ મદદ મળી શકે ને આપણે જીવનમાં કઈક આગળ કરી શકીએ. જો રોજે વેલા ઉઠી જઈએ અને પછી થોડું વાંચવાનું રાખીએ. અથવા તો અ એક્સરસાઇઝ કરીએ એ આપણા શરીર માટે સારું છે અને વાંચશું તો એ આપણા મગજને તેજ બનાવશે.
હા તે કેમ છોકડોને આપણે ડાયરેક્ટ ઉઊર્થે બ્રશ બીજું કરાવવું જોઈએ. કે ટાઈમ તું બ્રશ કરવાનું પછી નાઈ લેવાનું પછી સાય ચાય નાસ્તો પીવાનું જેવું આપણે છોકરાને શીખ પાવશોને જેવું શુક્ર કરશે ને સવારે ઉઠવાને બધાને આપણે વડેલા હોય એને પક્ષ પાય પડવાનું ભગવાનને પાય પડવાનું આપણે નિશાળ જે સ્કૂલ જઈએ તો બી બધા ઘરમે જેટલા હોય એને બી પગચ પગ પડે ને બધું સ્કૂલ જવાનું ઓ સારી આસિસ આપે આપણા માટે.
જેવું આપણે છોકડુંને શીખડાવશો જેવું છોકરા કરતા રહેશે. કે મેરી મા મારી મમ્મી એવું કરતી હતી મું નિશાળ જાતો તો પગ પડે પગે પડેને જાતો હતો. જેવું આપણે છોકરોને સીકડાશો જેવા છોકરા કરશે આપડણે જોઈ જોઈને.
ને છોકરોને શીખવાવું જ પડે આપણે સારી આદતો છોકરો જોડે રાખવી જ પડે.
હમ.
ને છોકરોને બી કેવું પડે કે જેના સારાનો આપણે સારી આતતોનો સંગ કરે છે જેના છોકરા પાસે બે ને તો સારા છોકરો પાડે બેવાનું કે કે એના આપણે બી સારી બાત શીખવા મળેને આપણે ગલ ને ગલત ના જોડે બે તો ગલત શીખી લે આપણા છોકરા કેમ કે છોકરા બધા ભલા ભણેલા છે તો આપણેથી વધારે છોકરોને ખબર પડે છે.
હા. સાચો બોલ.
ના વાળ છોકરોને બી કહેવાનું કે તમે ગમે તે નિશસારમાં દોસ્ત રાખ. ફ્રેન્ડ રાખો તો સારા ઓ સારા દોસ્ત થી વાત કરવાની. દોસ્તી કરવાની ગમે તે પેલો ભણવામાં નહીં હોત. તો લોપરગીરી કરતો હોય ને જેમ તેમ બોલતો હોય એના જોડે કોઈ દડ બેવાનું નહી. બોલવાનું નહીં ઊભું રહેવાનું નહીં વાત કરવાની નહીં. તો એને પોતાને મને ખબર પડી જશે કે મારો સંગ કેમ નહી કરતો. તો કેમ આપના જાતે સમજે કે મારી આદત ખરાબ છે ને તો બી સુધરી જશે પછે.
સાચું કીધું બાળ. કોઈ એ તો સમજવાનું છે સાથે સાથે આપણેે પણ સમજીએ આપણે ઘણી વાર કેવું કરતા હોય કે સમય ન ખોટો. તો ખોટો વેસ્ટ કરતા હોય એમ આપણે મોબાઈલમાં. જો થોડું કામ હોય એના માટે થઈને આપડણે કલાકો ને કલાકો પાસ કરી શકી. કરી નાખીએ કેટલી વાર કલાકો બગાડી નાખીએ એના કારણે જે આપડું જે. કામ કરવાનું હોય એ પણ ટળિ જાય અને મોડું થઈ જાય અને આપડે. પછી ઉતાવળ થી બધું કરવું પડે.
સાાચી વાત હે.
એટલે સમયનો પણ બગાડ ના કરવો જોઈએ એ પણ એક સારી બાબત કેહેવાય કે આપડ સમયનો. કિંમત કરવી જોઈએ સારી સાચી જગ્યાએ એનો ઉપયોગ. કરવો જોઈએ.
સાાચી વાત એ. તો આપણે ઘર બી કામ કરીએ તો ધીરેજુ કામ કરો ને તો ધીરેજુ કામ કેટું જ ચોખ્ખું હોય છે. ને આપણે હળબડી મેં કામ કરીએને તો એને કામે તમે જઓ ને કોઈ કામે કોઈ. આપણે ગુણગાન ના હોય તમે શાંતિ ધીરજ. થી કામ કરીએ ને તો એને કામે. બઉુ મજા આવે ને છોખ્ખું એકદમ ક્લીન કામ હો.
હા સાચી વાત કરી તમે.
આપણે રોટલી બી કરીએ ને તો ગેસ એકદમ કમ રાખીને કરીએ ને ધી ધીમે તાપ. તો રોટલી કેવી સરસ બને છે ખાવામાં એનો ટેસ્ટ સારો આવે છે. તમે ફાસ્ટ ગેસ કરીને કરો ને. તો રોટલી બળી જાય કાચી રહી જાય અનેને ખાવાી તને કડવી લાગશે.
હમ. સાચી વાત કરી હા આપે બધી સારી આદતો. રાખવી જોઈએ કે જેમ કે આપણે ખોટું બોલવું ના જોઈએ. મોડે સુધી જાગવાનું નહી. ટાઈમ સર સુઈ જવાનું ખોટી રીતે કોઈને હેરાન પરેશાન નહી કરવાનું. કોઈને દુઃખ લાગે એવી વાત નહી કરવાની આ બધા સારી આદતો કેહેવાય.
સાાચી વાત.
આપડાથી કોઈને દુઃખ લાગે એવું પણ ના કરવું જોઈએ ને.
હા અચછી વાતે. સારી આદ તો રાખી સારી વ્યવહાર ઉપર ચલીએ તો કોઈ દાડે આપણી મુસીબત આવે જ નહીં. ને બધા બધા આપણો માન કરતા હોય સારી આપણા સ સારી વાત. કે ગમે તે જગ્યાએ જતા હો કે પેલીની વાવ એવી છે ને બહુ સરસ છે કે. કેટલો વ્યવહાર છે કેટલું બધું ધીરજથી કામ કરે છે બધાના સાથે કેવુંતર રહેશે સારી વાત. કરે છે એવું બધા આપણે વાત કરતા હોય ને સારા હોય તો. ને આપણે ખરાબ હોઈએ તો કોઈ દાડે આપની વાત ના કે બધા આંગળી થી બતાવે છે એ પેલી જે એવી જ છે. એ ગંદાતી છે એવી. છે એને વાતનું ધ્યાન નહીં એવું કરતા હોય એના માટે જીવનમાં આવે તો સારી આ. તો બહુ ધ્યાન રાખવું પડે આપણે અને બધા ના જોડે વ્યવહાર. સારી તરે રાખવું પડે
સાચી વાત કરી તમે
સાચી વાત કે નહીં
હમ
એના માટે છોકરો ને આપડણે ઘર રોજ કાયમ એવું જ શીખવાડવું જે આપણે સારું શીખવાશો ને તો શુકરા બી આપ આપણા જોડે સારા તરસ સ વાત કર ને આપણે છેલ્લાવીને વાત કરસંદ છોકરા બી આપણા જોડે પાછો જવાબ આપશે
સાચી વાત કરીે અને જો આપડે જીવનમાં સફળ થવું હોય ને તો બાળકોને પણ આપણે એ જ કહેવું પડે કે સારી આદત તો થકી જ આપણે સફળ થઈ શકીએ જો યોગ્ય રીતે આપણેે સમય નો ઉપયોગ કરશું કે સારી આદતો આપણા જીવનમાં ઉપયોગ કરીએ કે વ્યવસ્થિત રહીએ ચોખ્ખા કપડાં પહેરીએ હાથ પગ સાફ રાખીએ આપણેે પોતે સાફ રહીએ તો આપણેે પણ બીમાર નહી પડીએ અને જો સમયની કિંમત કરીને આપણે આ દિવસ એમાં સમય બચાવીને કામ તો આપડે જીવનમાં જે કઈ પણ મેળવવાનું હોય અથવા તો તોહી આપડું લક્ષ્ય હોય ત્યાં સુધી આપણે પહોંચી શકીએ એમ
હાચી વાત હૈ
તો આદત જ આપડી ખરાબ હોય કે એના ટાઈમ પર રઠવું નથી કે પછી સમય નો બગાડ કરવો છે
હાજીી વાત
જાગવું છે તો પછી પેલા કેવી રીતે ઉઠી શકવાના
હાચી વાત છેી વા તો સારી આત તો રાખીએ ને તો જીવન મે કોઈ દાડે આપણે મુસીબત ના આવે જીવનને ગમે તે જેટલી મુશ્કેલ આવે ને તો આપણે સારી આયાદત આપણા જોડે હોય ને તો અમે આ આપણે પાર થઈ જઈએ. ચલો તમારી સાથે વાત કરવા બહુ મજા આ છે મને ગમ્યું પણ છે શીખવા બી મળ્યું છે. ચાલો પછી કોલ કરીશ.
હા ભલે.